હલો
કેમ છે ભાઈ
બસ મજામાં તું કેમ છે
બસ મજામાં હમણા કેવું ચાલે
બસ એક ચાલ્યા કરે
હા, હા, બધું ચાલ્યાં કર તું સે હમણા તો, ઘેરે બધું એવું જ એમ તેમ ચાલ્યા જ કરે
તો ચાલે ભાઈ હમણાં મોંઘવારી પણ બહુ થતી છે, એમ તેમ તો બધું
મોંઘવારી તો બહુ જ હમણાં હતા કેથે ખાવા પીવાની વસ્તુ પણ બહુ મોંઘી થઈ ગઈ હમણાં તો, લેવા પણ ની જવાય, ઘરનું આપડ ખુદ નું રો એટલે એમ શાકભાજી હોય, ઘરની રોપેલી તે સારું પડે ને તો બહાર હમણા લેવા જાય ને શાકભાજી તો બહુ મોંઘું પડે આપણાને તો
હમ, શાકભાજી પણ બવ એટલે બહુ વધી ગયું, પ્લસ દવા મારીને નહી એવી પણ મોટી આમ તેમ આવે એના, કરતા હમણાં આપણે જ રોપેલીને આપણે જ રોપીને એમ તેમ કરેલું હોય તો ફાયદો છે બાકી તો લેવા જવાનું બહુ ભારે કામ
હમ, પોતાનું હોય ને તે એટલું સારું પડે આપડે લેવા જવા હોય ને તેમાં તે મતલબમાં આપડે ઘરનું હોય ને તે સારું પડે
ઘરનું જ સારું પડે ખેતી હોય ખેડૂતનુ તો આપડે તો એમ પણ ખેડૂતો જે ખે નને જે એમ આપડે તો ખેતરની વાત છે પણ એમ બધે, બે, ત્રણ, વસ્તુ હજુ રો જોઈએ જેથી એમ આપણને કઈ પણ લેવા જવું નહી પડે એમ તો રીંગણને ટામેટા ને એ તો રોપેલા જ છે પણ પા કે હજુ પણ કઈ મતલબ બીજું બધું નાખી દેએ જેથી આપણને બધું એમની લેવા જવાની ન પડે બહાર.
હ બીજું શું હમણાં અમારે તો હમણા ચોમાસું પાસું એક તો ગયું તેમાંાત હવે ભાત કરેલું પણ ભાતમાં બહુ નુકસાન થયું હમણાં હું એટલું બધું વાવાઝોડું ને આવ્યું એમાંત ભાતમાં નુકસાન બચય્યું ને ભાત બગાડ્યું બહ આમતેમ ને એવું પાણીને એવું આવી ગયું ભાત પડી ગયેલું ને એવું બધું એમાં નુકસાની બહુ થઈ ગઈ અમારે તો
વરસાદ બહ લંબાયો તો વાત સાચી છે ભાત તો એકદમ પેલું કે ની ખાવાારું રાખાયું ને વેચવા વાળા ને જે લઈ જાય લેવા આવે છે પેલો કોઈ ભાવ આપ્યો કઈ એ સમજવાનું કે પેલું ભાત જે રો માં જેટલા પૈસા ગેલા તેટલા પણ કવર ન આ એવો ઘાટ થયયો બાકી દર વર્ષે આપણેે તો ભાત જં ભરે તેમાં મતલબ ભાત રોપીએ તેમાં અડધું વેચીએ જે મતલબ બધું નીકળી આવે. ખાવા માટે ભરી દઈએ. પણ આ વખતે તો
બહ ખરાબ. થય ગયું.
હમ બધું એકદમ પેલા દાણા પણ કાળા થઈ ગયેલા અને
હમ.
બવ નુકસાન, બહુ થયું
અમારે તો હું, હમણાં તો કેવું કે હમણાં તો આમ ભાત પરે તો અમે તો હારું થયેલું પોરે ભાત, હમણાં તો બહુ ખરાબ થઇ ગયું પોરે તો અમે કેટલુંક ભાત વેચેલું અમે ત્રીસ કે ચાલીસ હજાર નો ભાત વેચેલું પોરે તો ને ખાવાહારું બહુ બચેલું પોરે તો અમારે અને તો ખાવા માટે પણ ફાફા પડી જાય વેચાતું લાવવા પડે એવો ઘાટ થઈ ગયો છે અમારે તો એટલું ભાત બગાડ કામ થઈ ગયેલું, વાવાઝોડુંને લીધે
હા, અમે પણ ફરેજી ભરેલું ને તે મતલબ હમણાં હુધી, મતલબ ગયા વર્ષે સુધી મસ્ત ચલાયુ ચાલયુ પણ આ વર્ષે પેલું પાણી લેટથીય બધું બગડી ગયું એમતેમ તો તેમાં પથ્થર રગડાઈ ગેય
હા, બરાબર અમારે બી તે વિચાર લ તો મણા તો ચાલ્યા કરે
હમ, પણ આપણે હું તો ખેડૂત માણસ તો આપણેે તો તેમાં જ રહેેવું પડે એમ તેમ આપણાથી બીજું તો કઈ કરી શકાય નહી
હા એવું જ હમણાં તો હું કરીએ પણ હવે
હમ હવાર હવારે એ ખેતર પેર ગયો બાત હ તો પપ્પા કે ચાલ જરાક ફરી આવી ખેતર પર કે ને એમ તેમ જોઈએ
હા
તો, ગીયા તો મતલબ કેરી તો હું ગઈ હમણાં વર્ષે તો કઈ એમ દેખાતી જ ની મલે એમ, દૂર દૂર ભાગ્યે જેવી એક બે, એક બે દેખાય એવું લાગ્યું કે આ વખતે તો આપણને ખાવાહારું પણ રે નહીં રહે તેવું તેટલી છે
હમ, હમણા હવે હું અમારે જો પરે કેરી બોવ પડેલી તો પરે અમે કદાચ લાખેક રૂપિયાની જેવી કેરી અમારે થેલી ત્યારે તો દવા પણ નહી સાથે એટલી બધી તો પણ એટલી બધી કેરી થયેલી ને હમણાં તો શું હમે દવા છાયટી બધું કર્યું પણ તો પણ ખાવા માટે પણ કેરી નથી હમણાં તો વેચાતી લાવવા પડે એવી હાલત અમારી થઈ ગઈ છે ને પરે તો કેરી સારી થયેલી દવા વર હમણા તો દવા સાઈટી અમે બે વાર સાઈટી પણ એટલું બધું કઈ જોવા નઈ મળ્યું કેરી
એવુ આ વર્ષ અમે પણ બે વાર દવાશે એટ પણ પ આઈગેટ તેઈબંદ
બરાબર હા, એ તો ચાલ્યા જ કરે એવું હમણાં તો
હ ચાલ્યા જ કરે પણ હું પેલું એરી આપડે થાય તો એમ ખાવા હારું થઈ રે થોડી વેચાઈ જાય તો ટેન્શન પે પૈસા હાથમાં આવી જાય દવાના ને એમ તેમ
હમ અને ખાવા પીવાનો ખર્ચો પણ તેમાંથી નીકળી જાય એ પૈસા આવી જાય.
પછી પેલું વાત ખણું પણ આખા વરાનું ભરવાનું હોય તો તેમાં એમ ઘેરી આપણી ઘેરની રહે તો એમ ભરાઈ જાય છે નદીની લાવવી પડે પણ આ વખતે તો થાણું ભરવારું પણ એમ લાગતું છે કે વેચાતી લાવીને ભરવું પડે.
હમ અમારે તો એક પણ નહી મળે અમારે તો વેચાતો જ લાવવા પડે છે.
નિમેિત તો ગીયો હવારે તો બે ચાર પેરી કેસર મ તેમ છે તેના પર છે બાકી કઈ એમ એટલ ખાસ જે દર વર્ષે ના જેવ હોય તેવું તો કેરી મળે જ નહી એમ.
હમણાં કેરીનો ભાઈ શું ચાલે ત બાર
હ આપડ તો બહુ મોઘી હોય કેમ હજુ માર્કેટમાં કેરી આવેલી નહી મળે એટલે તો વધારે
હમ બીજા બીજા શું અમુક અમુક લોકો હું સિટી વાળા તો કેરી વેચાતી જ લે, આપડે ગામડા વાળા એટલે ખેતી ચાલે એટલે ઘર ન આપડે તો ર એટલે ખેતીમાં આવે હવું પણ હ તે પણ નહી આવતા એવી
આ વખતે બધાને જ આ વખતે બહુ ઓછી ખેતીમાં વધુ વાવીયું છે મોટા એ પણ ચારખંડ વર્ધવા સ પણ આ વખતે એટલું આની મરે મોટ આપવાની પણ કેટલી ત્રીસ પાંત્રીસ કલમ તો પણ એમ લાગ કે વેચાથી લાવીને ખ ભરે તો હ હવે
છે વિચાર
આ વખતે મે અમારે તો જુવારને બધું જ રોઈપ્યું પણ એટલું કઈ નથી. જેટલું દર વર્ષે મતલબ બધું થતું હતું તેમ
અમે તો હું અમારે શેરડી રોપવા પડે શેરડીમાં પણ સારું પડે મને શેરડી જેમ કે જુવાર નાખીએ બાજરા બધું જ બધું જ નાખીએ એ તેમાં સારું પડે જુવારને બાજરા બધું ઘ્યારે આપડે તો ગાયને એવું હોય એટલે તેમાં ચાલી રહ્યા ને શેડી રોપીએ તે ખાવા પીવાનો ખર્ચો નીકળી રહી તેના તે મતલબમાં તે વચવા વેચવા પછી
અમારે પણ પેલું ગામમાં એક ભાઈ છે તે લોકો પણ તે લોકોના પણ કેડા મતલબેતી ખેતર વધારે છે તો તે લોકો પણ એમ શેરડી જ વધારે કરીને રોપે છે પણ અમે તો પેલું બધું જ ઘઉં ભાત જો પેલું શાકભાજીમાં પણ ટામેટા, રીંગણા, મરચા બધું રાખી દઈએ કેમ કે આપણને એટલ આ તો મળે નહી કે બહાર થી જ બધું ખાવાનું પીવાનું એમ તેમમ થોડું થોડું થયા કરે તે જ આપડણે તોડીને મતલબ રોજ રોજનું થાય ર ખાઈ લઈએ એમ વેચાતું બહાર ન બોલાવવું નહી પડે. પણ આ વખતે એટલું કઈ બધું વરસાદ લેટ થયો બધું ભાત બગાડ્યું એમ તેમ બધું એટલે આખું શેડ્યુલ બલું અલગ થઈ ગયું છે એટલે આ વખતે એટલું કઈ બધામાં એમ આની આવ્યું મારે બાકી દર વખતે એટલું તો થઈ જાય કે એમ આખા વરષનું નીકળી જાય, ઘેરી પણ આવી જાય, બેસીએ તો પણ એમ ઘેરના માટે ખાવા રે એમ તેમ આપીએ ભાઈ બે મામા કાકા ને ત્યાં પણ રેતી ત્યાં તો એવું લાગતું છે કે આપણને જ વિચાતીતી ઘડીએ.
હમ્મ તે તો એવું જ જાણે પણ હું બીજું હ હમણાં તો એમ ખાવા પીવામાં તો બધું જ સારું પડે એમ તો શાકભાજી નું બધું જ પણ હવે શું કરીએ હમણાં નુકસાન બહુ થયું ને નુકસાની વારું ફોમ ભરવા પડતું છે. સરકાર તરફ થી જેને નુકસાન થયેલા તેને પૈસા મળે એવું વાત કર્યા કરતા છે.
હા પેલું ભાત વાળામાં તો ભરેલું બધા એ પૈસા પણ આવેલા એમ કેતા હતા પપ્પા કેતા હતા કે પે નુકસાન વાળું ભાતમાં ફમ ભરેલું છે પૈસા તો આયપા આપવાના છે આપેલા પણ એમ કઈ વાત સાંભળે નહી હું ખબર એમ હવે ખેડૂત લોકોનું તો નુક કસાન થાય તો આપણેે તો આમ તેમ ખેડૂત ખેતી કરીને જ પૈસા મળીએ તો એમ તેમાં જ નુકસાન થઈ જાય તો પછી કાઇ જઈ આપણે એટલે બધું એમ બધી વ્યવસ્થા તો કરેલી છે એટલું તો ખેડૂત માટે સારું છે. કે આપણા માટે
હમ્મ એટલે હું અ પણ મમ્મીને મેં પણ કીધું કે આપડે પણ નુકસાન બહુ થયેલું તો નુકસાની વાળું ફોર્મ ભરી આવ્યો તો જે ખેતીમાં પૈસા નાખેલા તે તો આવી જાય કે નહી હવે આવતા વર્ષે પાસે ખેતી થાય છેકે એમ તે પૈસા આવી જાય તેમ. એટલે આપડે બી નુકસાન નહી થાય એટલું બધું ને હું હમણાં તો ઉનાળે પણ ભાત રોપીએે કેમકે હમણાં તો નુકસાન વી થયું ને એટલે ઉનાળે ભાત રોપવા જ પડે મેર પડે એવું મળી જ હીને પૈસા પણ નથી હમણાં તો એટલે નુકસાની વાળું ફોર્મ ભી ભરવા તો પડશે જ.
હમ્મ આપણે બધું જ જે સુવિધા મળતી હોય તે લેવા જ કેમ કે આ વખતે કઈ વસ્તુમાં મતલબ એટલું કઈ થયું નહી મળે બધી વસ્તુમાં એમ જ છે ખાલી દવાના ને એના જ પૈસા ગયા છે.
હમ્મ આપડે તો લેવા જ પડે જે સરકાર તરફથી મળે તે કેમ કે આપડે તો ગામડામાં રહેલા એટલે બધું ખેતી કરીને જ ખાવાનું એટલે જે સરકાર તરફથી મળે તો લેવા જ પડે આપડે તો. બીજું શું હમણાં તો અમારે તો કેળાની ખેતી કરેલી છે હમણાં તો. હમ્મ તેમાં પણ હમણા તો સારા કેેડા થયા બાર દેશમાં પણ પેલ મોકલવામાં આવ્યા અને પૈસા તેમાં સારા આયવા શે એટલે ખેતી પાછી ઉનાળે કરી લીએ હમણાં નુકસાની પછી જે થયેલુ એ પછી આવતા પેલા વર્ષમાં થઈ જશે.
હમ્મ એ પણ દવા લેવા જવાનો છે જેવ કઈ દવા લેવાય હું લેવું બધું સાઠવાની છે પાછી એમ શાકભાજીમાં. પેલી વધુ જીવ જંતુ વાળી.
હા હા
કઈ ખબર હોય તો ફોન કરે કેેજે ભાઈ ત્યાં જઈને
હમ સારું ચાલો નને કો ફોન કરશું હ ચ